હમ
હલો નમસ્તે જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો તમે
હા બસ ચાલુ છે મજામાં છું હું તમે કેમ છે
મેં બી મજામાં છું બસ ઝાડુ વાડું નીકાળલે છે ઘરનું કામ કેર છે ને બારીશ આવે છે વાપસ મને લાગે છે આ તો બારીશ આવે છે
હા મોસમ તો આજ ખરાબ હોવે છે
ઘર ડૂબી ગયા છે
મારી એક બહાર તો જાવી ના દુકાન ખોલી શકે છે એમની દુકાન છે ઇલેક્ટ્રોનિક ની તો કેની
હા તું કઈ કરે છે જોબ? તો બારીશ નું આવે છે એટલે તો ખુબ આવે છે હમ
હમ
હમ
ખુબ આવે છે એને
પાણી નો નિકાસ નથી ની જો ભડે ભડે નદીઆ આવી છે ગુજરાતમાં પાણી નદીયા કટે છે વાસ નું
એક આધી વેવે છે ફૂલ વેવે છે તો ફૂલ વેતા દરેક શહેરી જ ભરાવે છે. આપણે તો
જિલ્લામાં જ આવે છે હા કોઈ નુકસાન થવાનું ટેન્શન નથી હવે
હમ સાગર આવે છે ને આપડે પડે તો સાગર ને પાણી ભરાવે છે એમ સાગર
દેખ છે ફોન બેવીજ આવે છે આઈફોન, બીસ કરોડ નું માલ. વીન
ઓહ બાપો મેં તો નથી દેખી જેમ તો ટાગયાસ ટાંકી સિલિન્ડર સિલેન્ડર બેન જ આવે છે બુંદેખી છે મેં તો એકણ હુંસ અમારે
જગાનું.
બતાવે છે કે ગાડિયાત ડૂબી ને ખડી છે સારી ગાડીયા પણ સબ ડૂબી છે, સિફ ઉપડી ઉપડી છત દેખાવે છે ગાડીઓની.
હા બ વિડીયો છે ને એક નોત્ર ફોન પૂરો. ફ ફોન બીન જ આવે છે એ મંગા મંગા. પૂરો આઈનો ઓક્સ ડૂબે છેયો એક જગ. અમે તો વિડીયો દખી છીએ સુબ સુબ દિમાગ ખરાબ હોય છે. તો અ કઈ વ્યવ છે મકાન પાણી ભરાય ભરાને મકાન કચા પડે છે એમ પછી બીજા પડવાર દિક્કત ર રહેવે છે નહી મારે.
હમ સાચી વાત હૈ.
આ બધક જે મકાન અત્ર પડે છે એને સબ વિડીયો આવે છે મકાન પડવાર.
બાહ શ તું સ ટશન થ છે કે.
ના પંજાબની તો બિલકુલ બી જગા નહી છે અગર પંજાબ નેર બારિશ વય છે, તો પંજાબ ને તો ડૂબવા ન જદજ ખતરો છે. પેલા ભી કતરું ગામ ડૂબ્યો છે.
પિછલી બાત પંજાબની ગાયો ભેસો.
હમ, જો સબુ જ અડદગ પંજાબ ની આવે છે આ પંજાબનું અ હા હા આપણું બારીશ નથી એ દક
હમ
તો કઈ કેવી નહી શક છે આપડે તો.
કઈ નથી. અરે મેં ટમાટર કાચ્યો છે ને, તો થોડો બટો બો છે તો મારા મારી સાને કેવા છે કે મેંને કઈ સબ્જી બણ છે નમકીન જે સબ્જી ખાવાની છે તો થોડી કંઈ બનાઇએ, તો બી ટમાટર કાટે છે. તો મેં રોટી ખાય છે ને તો જમવાનું ખાયું છે અને થોડો સો ટમાટરો ભુટો બચ્યો હતો તો વટી રગ્યો મેં તો મેં બોલ્યું કે એું કાટલો લો બીચ મે તો કે મને બાબ જુવા મૂલો ડા્યો છે. હા દો હોય તો.
હા તો વનાને બનાવું પડે ને?
હમ્મ.
હમ જે બનાવે છે કઈ નથી, નમકીન રઈશ તું બના છે તો ટમાટર કાઢ ને વગારે છે વગારે દોવા
હું પોતે લગાવઉ છે.
મખ્યાત્રી આવે છે મને પોહચું લગવાનું જરૂર પડે છે આસ તો.
હમ્મ.
મેં તમારૂ વાત કરું ગુરુ તમારે સબ કામ વહી જવે છે.
હ તો બાત કરતા કરતા કામ ન આ સુધી થી આવે.
નથી આવે સાચી કેવો છો મે તમારે બાત કરીને દોં બધા કપડા સમેટ્યા પૂરું કમરું ભરાવે જત્રા મેં કચરું કાઢ્યું તમારે વાત કર કિચન સાફ કરીએ એ તમારે વાત કરતા કચરુ કાઢ્યો આપડુ પોચા મશીનનું કપડા ભી નાખ્યા છે તમારા વાત કરતા હવે પોચો ભી લગાવશું તમાર બાત કરતા મતલબ તમાને હા ફાયદો છે મારે ફાયદો કરાવો શું તું ઘરનું
તમારે ફાયદો છે ને મારે બી ફાયદો છે. મેં ભી રોટલી ખાય છે રોટલી બનાઈ છે તમારે વાત કરીને.
ને પણ હું બાત ની કર છું ને તો મને આડખું આવે છે નેત્ર આળસ આવે છે કે મે કઈ ની કરું છું. કઈ ની પલંગ પે જાય ચૌડી બી હુંઈ જઉં છું વિચાર કરું છું હુતી હુતી.
ન પોચારનું ધોઈ લઉં ચાઇ વાલાને
પછી અતરું અતરું લાગે મને કે હ મે ઘણી વાત કરું છું ફોન કરીને તો ઘરનું કામ બરાબર વે છે ને.
હમ
હ સાચી વાત છે.
હર સામાન મારે વ્યવસ્થિત છાવે છે મારે હસબેન્ડ ને હાકુ કરે છે. એ ચીજ અડે ક્યું રખીએ એ ચીજ અડે ક્યુ રખી હર ચીજ એને વ્યવસ્થિત સમે છે.
સાચી વાત એ
તો પૂરા દન મે યહી કરું છું હર ચીજ વ્યવસ્થિત કરું છુ હું
હને સુંવાવી નતી.
હમ ની સુવાવે ની કરું છું તો ખુદ કહે છે ગુસ્સો કરે છે પછી મારેપે
મેં કઈ કરું છું તમારે તો છોટા છોટા ઘર મેં તીન છે. તો અભ સ્કૂલો આવે છે નહી તો કપડાં લતણ સબ હશ નાખે છે. કે સબ બાર ફેકે છે ને એક એક પેન્ટ બાર ફેંકે છે એક અંદર ફેંકે છે એક લોવર ટી શર્ટ બાર ફેંકે છે. અમને કતરું હવેેરું કપડું બધું કપડું અતરું બધું કપડું એ ઘરમે
સાચી વાત હે
હસબેન્ડ આવે છે ને પૂરો ઘર ધામ તસ નસ કરે છે મેં જતી સફાઈ કરું છું પુરા દન મેં. શામના સબ ઘરે આવે છે સબ કહે છે પછી મારા હસબેન્ડ ઘરે છે યુ કઈ સાંગ છે તો મેં કેવું મેં ની કહ્યું છે એ પૂરા દિનમેં વેવે છે ને મારો તો કપડું કટ નજરે ની આવે છે મારો પડું કમરામાં લઈ જશે અના અના કપડે
હમ
પણ મેં કઈ કરું છું પૂરા દન નાનું કરું છું તો સિલાઈ ની કરી શકું છું તો સુબે સુબે એક બાર કામ કરું છું પછી મેં ની કરું છું પછી તો કરતા રહો તમે ગર વાળો કરતા રહો મે સુબે કરું છું એકર સફાઈ બસ કાલે સોચ્યો પોંચા ની લાગાવ નહી લગાઓને લાસ્ટ મે તો મને પાંચ બજે ને પોંચા લગા પડ્યા અતરા ખ્યા અતિમખ્યા આઈ પાંચ બજે ને પોચા લગાવે છે.
પોતે તો લગાણુ ને પડા લગાઓ તો
હા જણીધન આપે સોચન નહી લગાવો છો વણીધન તો રે ર નેય રેવે મનમે હાથ ઓચો નહી લગાવ્યો પોચો નહીં લગાવ્યો મને મનને એ સાવે છે.
બઈ તો હવે મારે જે ઓછું લગાવનું છે તો બાડાને ઓછો ધોવાના પછો ધો કચ પાણી લઈ
પછી પોહોચો લગાઉ મચ ઠાક્કર નાથ કોણ આવે છે બારમાં આવુંને કહું છે.
અચ્છા સઈ કેવું છે યા થક નુ તો આવી જ છે.
હમમ સબ્જી તો બાઈ સાન બનાવે છે બનાવો કઈ નથી
હા આબ તો કઈ નથી બાબુ સોયો છે હ
હા સોયરઓ છે ને તન વૈતું સોવે છે ને અબાતો નમકીન યો તો માત્ર કાટીન વગાડની તો કઈ નથી કઈ
હા નમકીન મે તો જદા ટાઈમ ની લગે છે.
તો થોડું ઘણું કામ કરાવે છે.
કઈ નથી કરે અભી ટાઈમ બડો સુતતો લોકો ગને કઈ નથી કરતા વે કામ બધું પડ્યું હોય તો પછી ખાલી ઝાડું નિકાલ દેવે
હા તમે અકેલા છો યાર પૂરો દીન કર છુ ને ઓનલાઈન કરું છુ હોને અ બાબુ ની રાખો છો તમારે સ્કૂલ ભેજો છો કામ તો તમારી એ બધું જ છે.
વોઈતો કદી જાડુ નીકાળે છે બાભી રોટી ખાણી તો સોચે કે ભાભી સાને પો લગાવણા છે એને કામ કરે તો વા ટોટલ જનું માણું છે રોટું ખાઉતો બલે કામ કરશે સબજી ને વગારું છે ગાયો તો
હા
કઈ નથી ક્યો મારો મન હોવ જ મણાવે છે. મે તો કઈ નથી કયો નની હોતો તો મને જ બણાવવી પડે
હા એવગું તો હાય જ છે પણ સુભી સુભી હું કામ કરી લો ને પછી ફેર સબ્જી ભણાવું તો આલસ આવે છે.
બય તો અરે એને મતલબ અલગ બનાવણી પડે ને બહુ ટેન્શન થઈ જ બાકી તો કઈ નથી
હા અલગ બનાવી છે તો તમે તો મુલી દાળ રખ્યા કરો છો હું સબ ખાવી લેવે મૂઘ દાલ સબ ખાવી બી લે નાના ના બી વહી જાય છે.
દોનો ટાઈમ મુું નાલી ભણી
હા અચ્છા એક ટા હ ભણાવું છું એ
એક ટાઈમ તો નથી મા કદીી કદી ગો તન જણ મેં એક બર
પોહચવાનું ન ને ધોઈને લગાવો ને તો બી માન મનજાવ હમ ઠીક છે હા બઉ